કેમ છો મજામાં?
બસ મજા માં
શું ચાલે શાંતિ?
બસ શાંતિ ચાલે છે
હવે એમ કેતો કે અત્યારે આપડે અહિયાં આપડ ગુજરાતમાં પાણીની સમસ્યા થોડી વધી ગઈ છે કેમ કે અત્યારે હવે વરસાદ પડતો નથી પાણી છે નહી હવે બધા બંબા લઈને આવે છે પાણી લઈને પેલા ટ્રેક્ટરો લઈને પણ એમાં એટલું પાણી થઈ રહેતું નથી જેટલું પાણી પીવા માટેનું પાણી મળે છે પણ નાહવા માટે ને શરીર ને ચોખ્ખું કરવા માટે પાણી મળતું નથી તો એના માટે આપણેે કઈક કરવું જોઈએ હવે
હા તમે વાત કીધી એકદમ સાચી છે તો એ ઇ સમસ્યાનો પણ નિકાલ લાવો જોઈએ ખરેખર પાણી વગર જીવનની કલ્પના પણ કરવી કલ્પનામાં કરવી અઘરી છે મુશ્કેલ છે
હમ્મ સાચી વાત છે તમારી હવે કેવાય કે પૃથ્વી પર લગભગ એકોતેર ટકા ભાગ પાણી થી ઢંકાયેલો છે. પરંતુ પીવાલાયક મીઠું પાણી ખુબ જ ઓછું છે સાચી વાત ને
હા એકદમ સાચી વાત અને જે એ જ કારણે એ જ કારણ અને એ જ કારણ છે કે બગાડ ન કરવો જોઈએ. પાણી કુદરત ની અમૂલ્ય ભેટ છે.
ના ના સાચી વાત છે તમારી માણસ પશુ પક્ષી અને છોડ બધા માટે પાણી જરૂરી છે. પાણી વગર ખેતી પણ શક્ય નથી સાચી વાત ને
હા એકદમ સાચી વાત આપણા દેશની વ્યવસ્થા અર્થવ્યવસ્થામાં ખેતીનું ઘણું મહત્વ છે અને ખેતી સંપૂર્ણપણે પાણી પાણી પર જ આધારિત છે.
ના ના સાચી વાત છે તમારી ઘણા વિસ્તારોમાં પાણીની ભારે અછત જોવા મળે છે. લોકો કિલોમીટર સુધી પાણી લેવા જાય છે.
હા એકદમ સાચી વાત કરી તમે ખરેખર ખાસ કરીને તો ઉનાળામાં ગામડાઓમાં પાણીની સમસ્યા બહુ ગંભીર બની રહી છે અને બો જ બો જ ટાઈમ સુધી આ પાણીની સમસ્યા આમ ગામડામાં જુઓ તો કઈ કઈ થયું હોય તો પાણી અઠવાડિયું ના આવે પંદર દિવસ ના આવે તો એ લોકોને ઘણી ગંભીર સમસ્યા બની જાય છે એ ટાઈમે
ના ના તમારી વાત એકદમ સાચી છે પાણીની અછત પાછળનું એક કારણ તો વરસાદમાં પહેલા તો અનિયમિતતા પણ છે. અત્યારે જોશો તમે બધી જગ્યાએ ફેક્ટરીઝ ને ઉદ્યોગો ને કંપનીઓ જે પોતાનો અ કશું ક્યાં જો ફેક્ટરી કોઈ ફૂડ બનાવતી ફેક્ટરી હોય તો ત્યાં ઉપરથી એનો બધો જ ધુમાડો અ હવામાં ફેલાય છે તેના કારણે વાદળો જે આપડે પાણી ભરેલા વાદળો હોય છે જે વાદળો બાસ નું બાષ્પીભવન થઈ જાય છે તેના કારણે પણ પાણીની ઘણી એવી સમસ્યાઓ ઉભી થાય છે.
હા આ ઉપરાંત લોકો પાણીનો બેફામ બગાડ કરે છે. ખુલ્લા નળ ચાલુ રાખે રાખ રાખવે છે. પછી કાર ધોવા માટે પાણી વપરાતું પાણી કરતા વધારે પાણી વાપ રે છે એટલે એ આદતો ખુબ જ નુકસાનકારક છે
ના તમારી વાત સાચી છે પછી શાળાઓ ઘરો અને સરકારી ઈમારતોમાં વરસાદી પાણીનો સંગ્રહ આપડે ફરજીયાત કરવો જોઈએ સાચી વાત ને
હા એકદમ સાચ છે જો વ્યક્તિ નળ નળ બંધ રાખવાની ટેવ પાડે તો રોજ રા હજારો લીટર પાણી બચાવી શકાય છે. વરસાદ પાણી નો એટલે કે રેન રેન વોટર રેન વોટર હારવેસ્ટિંગ પણ ખુબ જ જરૂરી છે તમે જેમ કીધું એમ શા ળા ઓમાં પાણીનો પાણી નો સંગ્રહ ફરજિયાત જેમ કે તમે કીધું સંગ્રહ ઘરે ઘરે અને શાળાઓમાં અને સરકારી ઈમારતો હોય ત્યાં પાણીની ટાંકીઓ પણ મૂકવી જોઈએ. તે જરૂરી હોય છે.
તમારી વાત સાચી છે. હવે કહેવાય એવું કે ઉદ્યોગોમાંથી નીકળતા ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પછી કે છે લોકોમાં જાગૃતિ આવે તો પાણી બચાવવાનું કામ વધુ સરળ બની શકે છે સાચી વાત ને
હા એકદમ સાચી નદીઓ અને તળાવ સ્વચ્છ રાખ રાખવા આપણે એટલું જ એટલું જ જરૂરી છે કે પ્રદૂષણથી પાણી પીવા યોગ્ય નથી રહેતું તો એ નદીઓ અને તળાવો સ્વચ્છ રાખવી જોઈએ શાળાઓમાં બાળક ને બાળકો ને પાણી પણ બાળક કે શાળા ઓમા બાળક ને બાળપણ થી જ પાણી નું મહત્વ સમજાવવું જોઈએ.
એ તમારી વાત સાચી કીધી એક ટીપું પાણી બચાવવું એટલે આમ કેવાય કે ભવિષ્ય બચાવવા જેવું છે આજે આપણે પાણી બચાવીશું આવતી પેઢી ને મુશ્કેલી નહીં પડે. કેટલો આપડે પાણી નો બચાવ કરીશું અને જયારે પણ જો કોઈ વરસાદ નહી હોય કે પછી પાણી ની અછત હશે ત્યારે તે સંગ્રહ કરેલું પાણી આપણને તે ટાઈમે સર કે તે ટાઈમે કામ લાગશે અને બચાવેલું પાણી આપણે સારી સારા આપણા પોતાનામાં માટે યૂઝ કરી લઈશું અને બધાને પણ એ પાણીનો ઉપયોગ કરવો મળશે તેથી એ પાણીનું મહત્વ તો ખુબ જ છે સાચી વાત ને
હા એકદમ સાચી વાત કરી આ વસ્તુ તો હું એમ કઉ છું કે શાળાઓમાં શિક્ષકો શિક્ષકો પણ બાળક અને બાળકોને શીખ વી શકે છે અને ઘરે માતા પિતા પણ બાળકોને પાણી બચાવવાની સારી ટેવ એ પણ ટેવ શીખવી શકે છે અને આમ જોવા જાવ તો હા સ્વચ્છ પાણી પીવાથી અનેક બીમારીઓ થી પણ બચી શકાય છે. અને તમે જુઓ તો વૃક્ષોનું સંરક્ષણ પણ પાણી પાણી બચાવવામાં મદદરૂપ બને છે કારણ કે વૃક્ષ વૃક્ષ ને પ્રોત્સ પ્રોત્સાહન આપે છે
ના સાચી વાત છે તમારી અને વૃક્ષને કહેવાનું મિનિંગ એ છે કે આપણે જેટલા અત્યારે વૃક્ષો વાવીશું તેટલી જ હવા શુદ્ધ થશે જેટલી હવા શુદ્ધ થશે તેટલું જ આપણા ઉપર વાદળ વાદળો વાદ વાદળો બધા સારા એવા વાદળો થશે જે રીતે અ વરસાદ નું પાણી ઉપર ખેંચી ને એજ વરસાદનું પાણી આપણને આમ અલગ અલગ જગ્યાએ વરસાદ પાડીને પાણી આપે છે. પછી અત્ય્યારે તમે જોશો તો નહેરો નદીઓમાં લોકો ઉદ્યોગો કંપનીઓ ગંદા પાણી નો નિકાલ કરે છે એજ ગંદુ પાણી ઉદ્યોગ નેરોમાં પછી ન તળાવમાં નદીઓમાં છોડે છે તેથી જે ચોખ્ખું પાણી હોય છે તે પણ પ્રદુષિત થાય છે સાચી વાત ને
હા એકદમ સાચી વાત કરી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું એ પણ પાણી બચાવ બચાવવા માટેનો એક વિકલ્પ છે. અને આપણે તમે જોયું હોય તો આપણા ઘરોમાં આરો માંથી નીકળતું પાણી વધારાનું પાણી અન્ય અ વધારે પાણી એનો બી તમારે સદઉપયોગ કરવો જોઈએ. તેમ કે બગીચામાં બગીચામાં પાણી આપવું હોય તો સવારે સાંજ એ પાણી બગીચામાં અ ઘાસ માટે એ પાણી એ અહીં આગળ વેડી દેવામાં આવે તો એ સદઉપયોગ કહેવાય છે. પછી એ પાણી હું તો આમ જોવા જાવ તો હું તો એ આરો માંથી નીકળેલું પાણી કા તો અત્યારે તો એસી માંથી પણ નીકળેલું પાણી નું હું તો કચરા પોતા કરું છું બાકી એ એ બીજૂ કઈ ના કરાય વાસણ કેવું ના ઘસાય એમ કે વેસ્ટેજ પાણી કહેવામાં આવે છે. એટલે ઘાસ માં વેડાય કા તો એનાથી કચરા પોતા કરે એટલે એ પાણી નો બી ખુબ જ સદ ઉપયોગ કરવો જોઈએ.
ના ના સાચી વાત છે તમારી પછી અત્યારે તમે જોશો તો અત્યારે પાણીથી વીજળી પણ ઉત્પન્ન થાય છે અને પાણી આપણને એટલું જરૂર છે તેનાથી તો થઈ શકે કેથી વીજળી ઉત્પન્ન થાય છે પછી ઘણા બધા એવા કામ પાણીથી થઈ શકે છે પછી જમવાનું બનાવવા માટે જ પહેલા તો પાણી જોઈએ બરોબર છે? પછી કોઈ તરસ લાગે તો એના માટે પણ આપણે પાણી થી તરસ મટાવવી પડે છે. તો પાણી નો પાણીનો ઉપયોગ એટલા બધા છે જે ગણ્યા આપણે ગણી શકાતા નથી. હવે પાણી જીવન પાણી નું કહેવાય જળ એ જ જીવન છે એવું કહેવાય તોય પણ ચાલે કે જળ જળ હોય નહિ તો આપડે પણ જીવી શકીએ નહી આપણા શરીરમાં પાણી ખૂટી જાય. તો આપણે આપણો જીવ પણ ગુમાવી દઈએ છીએ અને કહેવાય કે ખેતી માટે પણ પાણી જરૂરી છે. ખેતરમાં તમે ખેતી કરો હવે પાણી જ નહી હોય તો તમે શું ખેતી કરશો તો એના માટે સરકારે નવા નવા પગલા લીધા છે. ખેતી કરીને બધાને સારી એવો સારી એવી ખેતી થાય તેના માટે સારું એવું પાણી સરકારે ખેતર સુધી પહોંચાડવામાં મદદ કરી છે. જેના કારણે અત્યારે ખેડૂતો ખુબ સારો એવો પાક ઉગાડી શકે છે. સારા એવા રૂપિયા કમાઈ શકે છે. સાચી વાત ને?
હા સાચી વાત છે. તમે જેમ કીધું એમ દરેક નાગરિકે પાણી પાણી બચાવવાની જવાબદારી સ્વીકારવી જોઈએ. અને સરકાર સરકારે યોજનાઓ બનાવી છે પરંતુ લોકો સ સા સરકાર વગર સફળતા મેળ મેળવી મુશકે કેલ છે અને આમ જોવા જાવ તો પાણી એક એક ટીપુ અમૂલ્ય છે તેનો સદુપયોગ કરવો જ જોઈએ. જેમ કે અત્યારે તમે જુઓ છો બાર બાર અમુક લોકોને એવી આદત હોય છે કે બાર ચોકડીમાં કપડા ધોવા બેઠા હોય તો ખુલ્લા નળે પાણી પાણી જવા દેશે અને કપડાં ધોશે. પણ એવું નહી કે તમારે જેટલું પાણી જોઈતું હોય એટલું જ પાણી નો ઉપયોગ કરો પણ પણ અત્યારની જનરેશન આમ જોવા જાવ તો બધા ખુલ્લા નળે જ કામ કરતા હોય છે. અને કામ પતી જવા હોવા છતાં બી નળ પણ ચાલુ મૂકીને જ કઈક ને કઈક જતા રહેતા હોય છે એ બધું ખોટી વસ્તુ છે અને તમે જુઓ- ગાડી છે બાઈક છે એ એ તમે અનેક જગ્યાઓ બની હોય છે પણ અમુક લોકો ઘરે હાથથી ધોવે છે તો બે ડોલ પાણીની જગ્યાએ ચાર ડોલ પાણી થી એક બાઈક કે ગાડી ધોવે તો એ બે ડોલ પાણી વેસ્ટ કહેવાય છે એટલે પાણીનો ખુબ જ ઉપયોગ ખુબ જ સાચ સાચવીને ઉપયોગ કરવો જોઈએ આમ અ ખૂબ ખરેખર કહેવાય ને જડ એક જીવન માત્ર એક સૂત્ર નહી પરંતુ જીવનનું સત્ય છે.
સાચી વાત છે મને મને તમારી સાથે વાત કરીને ખુબ ખુબ આનંદ થયો અને તમે મને જે જડ એ જીવન છે એ વિશે તમે મને મારી સાથે વાત કરી. તે મને ખુબ લાભદાયી રહી અને હું પણ પાણીનો બચાવ કરીશ. અને તમારી સાથે વાત કરીને ખૂબ ખૂબ આનંદ થયો આભાર
આભાર
હ